કેમ છો તમે?
મજામાં તમે કેમ છો?
એકદમ મજામાં. તમારો એક કામ માટે ફોન કર્યો છે. તને
હા બોલો બોલો શું થયું?
શું તમે કબડ્ડી જોતા છો?
જોતો તો નથી પણ ઇન્ટરેસ્ટ ધરાવું છું.
બરાબર બરાબર શું જાણો છો?
એમાં બધું ઘણું બધું આવે. કબડ્ડી રમવાની એલી ઈન્ડોર ગેમ છે બે હાજર ચૌદ માં ચાલુ થઈ હતી, પણ ત્યારે કેટલી ચારે કે પાંચ ટીમ હતી તે પછી બે હાજર સત્તર માં બીજી નવે ટીમ જેવી જોડાય એમ કરીને બાર
હા હા બરાબર. મને ભી કબડ્ડી જોવામાં બહુ મજા આવે છે, ઘણી ટીમ આવે છે તેમાં. મારી ફેવરેટ ટીમ હરિયાણા સીલર છે જ. અમાં.
એવું છે મેં તોમાં બધી ઘણી બધી બાર ટીમ માંથી ગુજરાત જાયન્ટ પછી હરિયાણા પછી ઓલી ડબંગ દિલ્હી પછી ગુજરાત સુપર જાયન્ટ એ બધી ઘણી બધી ટીમો છે ગુજરાત જયંતને સપોર્ટ કરવોએ લોકો સારું રમે છે.
મે હરિયાણા શલાને સપોર્ટ કરો છ, હમણાં બે હજાર પચીસ માં અમારી ટીમ ચેમ્પિયન બની હતી વાર.
જેવું છે
હા તેમાં મારો ફેવરેટ પ્લેયર છે ફજલ ચાલ્યો હતો પણ તે પેલા સિઝન માં રિટાયર્ડ આઉટ થયો હતો એટલે હવે બીજી ટીમ માં રમે છે
એવું છે એમાં તો પછી યુ મુંબા બી છે, પછી ઘણી બધી એમાં ટીમ છે
હવે આ વખતે બી હવે બે ક્યારે ચાલુ થતી છે કબડ્ડી મારા હિસાબે તો ઓક્ટોબર સાઈડ હવે ચાલુ થવાની શક શક્યતા ઘણી છે
એવું છે ઓક્ટો્બર માં ચાલુ થઈ જશે કબડ્ડી
હા, થઈ જશે, થઈ જશે ઓક્શન આવવાનું છે ઓક્ટોબર માં એવી ન્યૂઝ આવ્યા કરતી છે, એટલે ઓક્ટોબર પછી નવેમ્બર સાઈડ ચાલુ થવાની શક્યતા ગણી છે
બરોબર, જયપુર પિંકસ પેથન એ સીઝન, વન ને નાઈન માં બે બે વાર જીત્યા છે ને
હા, તે અમિતાભ બચ્ચન ના છોકરાની ટીમ છે તે બે વાર લગાતાર ચેમ્પિયન બની છે હા
હા, બે વાર હવે એમાં તો સૌથી વધારે અમે પેલા પર એમ જોવા જાય તો આ પટના પીર્ટેેશ કે હું લખેલું છે, એ નામનું કંઈક છે એ ત્રણ વાર જીતા છે સીઝન ત્રણ ચાર, પાંચ એ કન્ટિન્યુ જીત્યા કર્યું
હા, તેમના સ્ટાર પ્લેયર પ્રદીપ નરવાલ, ટોપ સ્કોર છે કબડ્ડી ના
એવું છે પ્રદીપ નરવલ વિશ તે જાણીએ આપડે કઈક
હા, તે ખુબ સારા રેડા છે હમણાં હાલમાં રમતા નથી પણ તેમા પર ઘણા બધા રેટ પોઇન્ટ છે, બધા કરતા હાઈએસ્ટ રેટ પોઇન્ટ તેમના પર જ હતા, ખુબ સારા રેટિંગ કરતા હતા તેમણે ઘણી વાર ટીમને વિજય બનાવી છે
વરે એ એના નામથી અ દુપકીકિંગ તરીકે ઓળખાય છે એમ કે છે કોડ પણ એના નામે લઈખો છે
હા, એ ડૂબટી ગેમ મારે છે એટલે બે થી ત્રણ પોઈન્ટો લઈ જ જાય છે ડૂબટી મારે છે એટલે, હ, ઘણી મેચો રમ્યા એટલે ઘણા પોઈન્ટ ભી આવ્યા છે લગભગ મારા હિસાબે તેરસો અને સમથિંગ પોઈન્ટ છે તેમના કબડ્ડીમા
આ યુપી યોધદાસ કેવી ટીમ છે
તે તો સે સારી રમે છે એમ પણ હજુબાથી ક્વોલિફાય કરી શક્યા નથી, એમ તો દર વખષે સારું રમી જાય છે, પણ એન્ડ ટાઈમ પર આવીને તે લોકોને કિસ્મત હવે ખરાબ થઈ જાય છે એટલે દર વખતે ક્વોલિફાઈમાં જ્યારે જ્યારે ચૂકી જાય છે
એવું છે, એવું છે
એવું છે તેમાં યુપી, યુપીધામાં તો તો પ્લેયર સારા છે તેમાં પણ હવે કિસ્મતને લીધે હવે જાર જારામાંથી ચૂકી જાય છે દર વખતે આવે છે સારું રમે છે જીતે બી છે પણ એન્ડ ટાઈમ પર જ ચૂકી જાય છે
એવું છે હ, એવું છે, માં તો પછી આપડે એન્ડ તો તો મોક્ષ નહી મજા આવે એમાં તો મે ગુજરાત જાય હાભળ્યું છે આ બધું
હા, તે બી સારી ટીમ છે હમણાં કોચ બી બદલાયા છે તે ટીમના એટલે પેલા વખતે બી પ્રદર્શન સારું હતું આ વખતે હવે શું થાતું સે તે જોઈ ઓક્શનમાં ખબર પડે છે કે કયા કયા પ્લેયર લે છે તે હિસાબે ટીમ બનશે તો કેટલું આગળ જશે
એવું છે
હા, એટલે ઓક્શન હવે ઓક્ટોબરમાં થશે તો પછી નવી નવી ટીમોમા નવા, નવા પ્લેયર જશે એટલે તે હિસાબે ટીમ બનશે બધા ઓસવા જોશે કે કેવું પ્લેયર કેવા રમે છે તે હિસાબે તેમને રમાડશે
તમે ઇન્સ્ટા પર જોયું છે આ પીકેએલ ટીમ ના ઇન્સ્ટાગ્રામ ના ફોલોઅર્સ કેટલા બધા છે
તે હમણાં હાલમાં તો જોયા નથી હવે ચાલુ થાય પછી જોશું
હા, મેં જોયું છે આમાં જો બેંગ્લો લર બુલ્સ ના વન મિલિયન પ્લસ છે ફોલોઅર્સ ને તમિલ ટલાઈ વર્ષ ના પાંચ હજાર આઠ, પાંચ લાખ આઠસો એવા છે
બરાબર
હરિયાણા સ્ટીલર ના પાંચ પાંચ હજાર પાંચસો જેવા છે ગુજરાત, ના બસોને એસી કે છે ઘણા બધા
ઘણાબર હા, તેજ વાત હવે કબડ્ડી માં સાત પ્લેયર રમે છે બીજા બધા બેન્ચ પર બેસે છે, જો કોઈને ન્જરી થાય તો તેના બદલે બીજા્યર ને રડવા ટ મળીને ફુલ ચૌદ જણા રમે છે એટલે ચૌદ જણાની આ ગેમ છે તેમાં ચાલીસ મિનિટ આવે છે વીસ વસ બે હાફના બે હાફ પડે છે તેમાં.
એવું છે એટલે કે ટોટલ કેટલા મિનિટ નું રમાય એમ?
ટોટલ એમાં ચાલીસ મિનિટ રમાય છે.
ચાલીસ જ મિનિટ એટલી જ રમાએ?
હા બે હા પડે છે વીસ વીસ મિનિટ ના તેમાં વચ્ચે બ્રેક એવું આવે છે ડીબ્રેક વું બડું આવે છે.
એવું છે બરોબર.
નિર્ણય આખરી રહેશે.
એ તો પણ બધી જગ્યાને એમ્પાયર નો નિર્ણય જોય છે એમાં કઈ બીજા કોઈ ફેરફાર કરી શકે એમ નહી.
હમ આપણા પર એક રિવ્યૂ આવે છે. આપણને કઈ તકલીફ હોય તો આપણે કહેવાનું હોય છે. અમ્પાયર ને, તે લોકો જોય છે. પણ પછી એમ્પાયર જે કઈ છે આપડે માનવું પડે છે. અરે એમાં એવું કઈ આટો નથી. તો આપડે તેમનો નિર્ણય આખરી માનવો પડે છે પછી ને રિવ્યુ ભી જાય છે આપણું ને આપણી વાત સાચી નીકળે છે તો રિવ્યુ પાછો રિટર્ન થાય છે. એમ પણ એમ બદલે છે.
એવું છે તો એમાં ડી આર એસ કેવું કઈક આવે અચ છે?
એવું ડીઆરએસ એવું કઈ નથી આવતું એમાં રિવ્યુ સિસ્ટમ આવે છે એક વાર બધાની ટીમને મળે છે બેવ હાફ. માં એક એક મળે છે આપડે તેનો ઉપયોગ સોચ સમજીને કરવો પડે છે. નહી તો રિવ્યુ પાછું મળતું નથી.
એમાં બોનસ લઈનેને આપડે ટચ કરી રહ્યા હોય. તો શું મળે આપણને?
બોનસ પા બોનસ પોઈન્ટ એક મળે છે.
એવું બોનસ પોઈન્ટ ક્યાં કામ લાગે?
તે ટીમના પોઈન્ટમાં ઉપયોગ થાય છે. એક પોઈન્ટ તેનો ગણાય છે. અને એક રેડ નો ગણાય છે. રેડ માં આપણે કોઈને ટચ કરીએ છીએ તો તે એક પોઈન્ટ ગણાય છે. બોનસ પોઈન્ટ એક ગણાય છે. એટલે બે પોઈન્ટ કુલ ગણાય છે. એના માટે એક પગ હવા માં, ને એક એક પગ લાઈનની પેલી પાર હોવો જરૂરી છે.
બરોબર છે.
તો એક બોનસ પોઈન્ટ ગણાય છે.
એવું છે. એટલે એની હાથે આપણેે કેશું આપડે કોઈ પ્લેયરને આપડે પેલું આ ટચ નહી કરી શકીએ. પરંતુ બોનસ પોઈન્ટને આપણે ટચ કરીને આવ્યા છે તો આપણને એક પોઈન્ટ ગણાય જાય. ને એ પોઈન્ટ આપણને આગળ જતા જીતવા માટે કામ લાગે. એવુંજ કહેવા માંગો?
હા એવું જ વાત છે, પણ તેના માટે બીજ આપડે ગ્રાઉ પેલા ગ્રાઉન્ડ પર છે ને પાંચ પ્લેયરો થી વધારે હોવા જો હોઈ શે. પાંચ સમથિંગ હોય તો પોઈન્ટ મળતો નથી.
કે એવું છે. એટલે પાંચ થી ઓછા પ્લેયર હોય
એવું નથી પાંચ પો પાંચ પ્લેયર હોય તો મળતો નથી. છ પોઈન્ટ છ પ્લેયર હોય જરૂરી છે તેમાં
એવું છુ. એવું એટલે આ છ પ્લેયર હોય તો જ આપણને બોનસ પોઈન્ટ મળે. પાંચ થી ઓછા હોય તો બોનસ પોઈન્ટ મળવાનો કોઈ ચાન્સ નથ
હા કોઈ ચાન્સ નથી. છ છ પ્લેયર હોવા જરૂરી
એવું છે. ટોટલ કેટલા, ટોટલ બાર કે કેટલા પ્લેયર રે છે?
ટોટલ ચૌદ પ્લેયર હોય છે. એક ટીમમાં સાત પ્લેયર રમે છે. બીજી ટીમમાં બી સાત પ્લેયર રમે છે. તેમાં છ પ્લેયર હોય તો આપણને બોનસ પોઈટ મળે છે. વરના મળતો નથી ઓછા રહે તો. પાંચ પ્લેયર રે તો આપણને બોનસ પોઈટ મળતો નથી. છ હોય કે સાત રે તો મળે છે આપણને.
એવું છે. બરોબર તમે રહીમાં? તમે રહીમાં છો કબ્બડદી?
તમે મે ખાલી જોહુ જ છું
એવું એમાં તો કઈ રૂલ આવે છે ને બોલ્યા જ કરવાનું કબડ્ડી કબડ્ડી
હા એવું આવે છે હા આવે છે ને એવું બોલ્યા કરવાનું રહી છે પણ બધા મનમાં બોલે છે એવું કઈ
હા એ બોલવું જોઈ હવે જોર પછ બોલવું પડે બાકી ખબર કઈ રીતે પડે એમ તો
એ તો આપડે શ્વાસ શ્વાસ માં બોલ્યા કરવાનું છે એટલે કઈ વાંધો આવતો નથી એમાં તો હા તેઓને વીસ વીસસ મિનિટ મળે છે તેમાં સ્કોર કરે છે જેનો વધારે સ્કોર હોય છે તે વિજેતા ગણાય છે ચાલીસ મિનિટ પછી
એવું છે એમાં આપણેે એમ જોવા જઈએ તો આપણેે એ મારી માનો કે આપણી ટીમમાંથી બીજા ટીમમાં ગયા હોય કોઈકનિ આઉટ કરવા માટેે તો એમાં કેટલો સમય આપણને આપે કે આટલા સમયમાં આપડ આઉટ કરીને આવી રવાનો એમાં કેટલો સમય હોય છે
હા હા આપણને ત્રીસ સેકન્ડ આપે છે આપણને ત્રીસ સેકન્ડમાં ચેક પાર્ટો ક્રોસ કરવાનો હોય છે પછી આપડણે રેડ કરવાની હોય છે તે ચેક આપણાથી ક્રોસ ન થયો અને પેલા લોકોએ આપણને પકડી લીધા કે ના પકડે ચેક પાટો ક્રોસ કરે છે અહી જ પોઈન્ટ મળે છે ને તો નહી બોઈડ મળતો નેઆપડે આઉટ થઇ જઈેયે છે
ત્રીસ સેકન્ડ ની અંદર નઈ થઈ રહ્યું હોય તો આપડે પાછું આપડી માં આવી જવાનું હોય
હા એ તો નહી ગયા તો આપડે આઉટ થઈ જઈએ છે આપણને આવોડ આપવામાં આવે છે
તો કે ને બીજું એમાં એમ કે આપડે જે સાઈડ પર ના બે પટ્ટા હોય એ શું કામ ના હોય છે એક એક હાટ જેટલી જગ્યા રાખી ખેલીયો એટલે
હા તે આપડે કોઈ પ્લેયર ને ટચ કરીએ છીએ ને પછી તેમા જવાય છે તેના પેલા આપણેે જયા કરીએ ને તો આપણે પણ આઉટ આપવામાં આવે છે
એવું છે પ્લેયર ને ટચ કરીને તેમાં આપણે નીકળી જાય તો આપડણે પાટાની બહારે આવ એવું જણાય જાય
આપણે એમ ટચ કરો અગર જઈ એ તો
પણ આપડે એવું છે પણ આપડે તો ટચ કરીને જો સાઈડ પર આપડે નીકળ્યા હતા તે ટચ નો પોઈન્ટ ગણાઈજ જાય છે ને પી ર પ વસ્તુ રેર કે કેવું જરૂરી નથી કે આપડે તેમાં જ જઈએ
નથી, હા એ જરૂરી નથી કે આપડા બેલેન્સ પર ચાલશે આપડ બેલેન્સ ખોડવાય જાય તો જઈ શકાય છે. એમ તો એવું કઈ થતું નથી. વધારે. બધા ટચ કરીને જયા કરે. છે, દોડતા દોડતા. ટચ કરવા જ ફરજિયાત છે.
સાચી વાત છેમાં તો જ કરવું મેઇન છે. ક કઈ કઈ એ કઈ કઈ જગ્યા રમાય મુંબઈમાં રમાય કઈ બાજુ રમાયે?
એના તો પીચ હવે ખબર નથી હવે સિલેક્ટ કરે છે બધા.
હમ હ.
તે પ્રમાણે રમાડવામાં આવે છે, મુંબઈમાં ઘણી રમાય છે. બધાને સ્ટેટ હિસાબે રમાવામાં આવે છે, હરિયાણામાં પંજાબ. માં. મુંબઈમાંને એવું બધું રમાડવામાં આવે છે. કોર્ટ સિલેક્ટ કરવામાં આવે છે તેમનો. પછી તેમાં મેચ કરડવામાં આવે છે.
સારું સારું ચાલુ તો આપડે પછી એક દિવસે જોવા જશુ.
હા ચાલો.